તો તો હાલો.
હલો.
હા હવે આયવો આયવો બોલો બેન કેમ છો તમે?
બસ ફાઈન, તમે કેમ છો?
બસ-બસ મજામાં, જોવો શું કરો છો તમે?
હા, કઈ નઈ આ સાફ-સફાઈ કરતી તી ત્યારે થોડા બાળપણના ફોટાઓ મળ્યા તે જોઈ ને વિચારી લીધી કે, આપડે બાળપણ ની યાદો કેટલી મસ્ત હોય છે.
અરે.. તમે બાળપણની યાદો ની તો વાત જ ના કરો તો બઉ સારું કેટલું યાદ, અત્યારે બી અ હું જેટલા વરષની થઈ ને એટલા વર્ષ માં મારા બે પોયરાઓ છે, જેમાં એક છે અત્યારે અગિયાર કોમર્સમાં ભણે છે અને બીજુ મારો એક છોકરો છે, તે અ સેવન્થમાં ભણે છે. એ લોકોને જયારે પણ હું રમતા, ઝગડતા, સુતા ખાતા, પીતા જયારે પણ હું જોવ ને ત્યારે તરત જ મને મારું બાળપણ મારા નજરની સામે આમ પિક્ચર કેવું આવી જાય આપણને એવું મારા નજરની સામે આવી જાય છે, તો એમ થાય કે સારું કેટલું સરસ હતું આપડું બાળ પણ કે ન પૂછો વાત, ક્યાં આપણેે મોટા થઈ ગયા, ને ક્યાં આ બધું આપડા માથા પર પડ્યું ને આ બધું કરવાની જવાબદારી આવી ગઈ, પણ એક વસ્તુ સારી છે કે દરેક વસ્તુની છે ને એક ઉંમર હોય, જો આપણેે મોટા નઈ થઈએ તો બીજા પછી અ નાના બાળકો મોટા ને નહી થઈ શકે એટલે દરેક ને એક તબક્કો હોય છે, એ તબક્કા પ્રમાણે લોકો જીવતા હોય છે એમ
સો ટકા સાચી વાત છે, બાળપણ ની યાદો તો આટલી અનેરી હોય છે. કે એક વાર શું લીધુ તો કે હું કામ કરી તો મને છે, ને અચાનક એક બાળપણની યાદ આવી ગઈ. તો હું છું અ હસી પડી તો મારી મમ્મી એમ કે છે, કે તું શું ગાંડાની જેમ હસ્યા કરે છે, એકલી-એકલી ગાંડી થઈ ગઈ છે કે શું? તો મેં કીધું ના મમ્મી ગાંડી ક્યાં થઈ ગઈ છું, હું તો મારે બાળપણની યાદો યાદ આવી ગઈ હતી, એટલે હસ્તી કે બાળપણ ની યાદો કેટલી અનેરી હોય છે આપડે કઈ અ ચિંતા હોતી જ નથી, કે સવારે ઉઠો સ્કૂલે જાઓ સ્કૂલ થી આવો, જમો હોમવર્ક કરો, ટ્યુશન જઈ ને આવો એટલે સીધા રમવા, પછી રાત્રે જવાનું તો આપડે આખો દિવસ મસ્તી મજાક જ કરીએ, ફ્રેન્ડ સાથે હોઈએ. પછી રમ્યા કરીએ, એટલે આપડે કશું ટેન્શન તો હોતું જ નથી. ને એની સાથે-સાથે આપણે જોઈએ તો, બાળપણમાં આપણે અ ખાલી ભણવાનું જ એક મોટું કામ હોય છે, પણ હવે જયારે અમ મોટા થઈ ગયા છે ત્યારે આપણે કમાવાનું હોય, ખાવાનું બનાવવાનું હોય છે. પછી ઘર સરખું સંભાળવાનું હોય છે. એવી રીતે આપણા પર ઘણી બધી જવાબદારી આવી ગઈ છે, બાળપણમાં તો શું હતું કે ખાલી જવાબદારી એક જ હતી કે, ભણવાનું છે. કે થોડું ઘણું સારી અ ડિગ્રી લઈને બ જોબ કરવાનું છે., બસ એટલો જ ગોલ હતો, આગળ નુ કઈ આપડે વિચારતા બી નતા. બસ ખાઈ-પી ને રમવાવામાં જ એટલી આપણેે મશગૂલ હતા કે પૂછો ના વાત
હમ્મ, સાચી વાત છે, અત્યારે તો બાળકો ને હું જોઉં ને તો મને તો સાલુ એમ થાય કે શું આ બાળકોની જિંદગી બિચારાની આવી ગઈ છે સ્કૂલ જાય ને તમે મારા છોકરા ની વાત કરું એ લોકો સ્કૂલે જાય ને તો હું મારા છોકરાઓને મેં ફ્લેટમાં રહે છે ને, તો નીચે મૂકવા જઉં તો સાયકલ પર એ બેગ મૂકે ને તો સાયકલ પર એક બાજુ નમે ને તો આખી બેગ એની પડી જાય. એટલું બધું વજન હોય, નાસ્તાની બેગ હોય. અ પાણીની બોટલ હોય અને એક્સ્ટ્રા કઈ એક્ટિવિટી હોય કે ભાઈ આજે અ કઈ વર્કશોપ કરાવવાનો છે કે ભાઈ આજે ડ્રોઈંગ નો પ્રિયર છે કે ભાઈ આજે આનો પ્રિયર છે તો એનું એક બેગ હોય બિચ્ચારા બાળકોને જોઈને તો કેટલીક વાર તો મને એટલો ગુસ્સો આવતો કે મારે નથી ભણાવો મારા બાળકોને જો આવી જ રીતે ભાર વાળું ભણતર હોય તો ભાર વગર વગર નું જે ભણતર હોય ને તે જ સારું ભણતર કહેવાય પેલા કેવું હતું કે હમ્મ અ બેકલેસ દે હતો કે ભાઈ સ્કૂલ બેગ લઈને નઈ જવાનું એક વખત આવ્યું પછી બીજા જ વર્ષે તો એ ગાયબ જ થઈ ગયું કે ખબર નહી ક્યાં જતો રહ્યો એટલે ખાલી પ્રોજેક્ટ પાસ કરવા માટે ગવર્મેન્ટ બધું વાત કરે છે અને પછી બીજા વર્ષથી ભાઈ સુર સુડ્યું કે ખબર નઈ ક્યાં જતું રયુ બધું એ જે જ ઉજવલ બાળકો ની એજ રીત ભાત ને બધું એટલું બધું હેડેક થઈ જાય કે બાળક રવિવારની એટલી આતુરતા થી રાહ જોવાય ને કે ક્યારે રવિવાર આવે ને એ શાંતિથી સૂઈ શકે રમી શકે ખાઈ શકે પી શકે નહીતર બધા જ શિડ્યુલ પેક ભાઈ ખાવા બેઠો જલ્દી ખા ટ્યુશન ટાઈમ થાય છે નાસ્તો કરવા બેઠો જલ્દી નાસ્તો કર હોમવર્કનો ટાઈમ થાય છે ઉઠી જા સ્કૂલ જવાનું મોડું થશે. સવારે મારા બાળક સુતા હોય ને તો મને એને ઉઠાડવાનું એટલું બધું એમ ખરાબ લાગે ને મારી દીકરી નું સવારે ઉઠાડવા જઉં ને એ મને એમ કે ને કે મમ્મી પાંચ મિનિટ તું એને પાંચ મિનિટ સુવા દઉ કારણ કે એટલી સરસ ઊંઘમાં હોય ને ઘણી વાર ઉઠાડવાનું પણ મને તાક લાગે ને એવું મને લાગે પણ શું કરું પણ મજબૂર છું એમ એ લોકો ના લીધે તો એમ થાય કે બાળપણ બિચારા એ લોકો શું કેવી રીતે જવાનું.
સો ટકા સાચી વાત છે હવે તો તમે સન્ડે ની જે વાત કરી તો મને ખુબ સાચી લાગી કે હવે જયારે સન્ડે આવે ત્યારે બાળકો એ વિચારે છે કે મારું કયું હોમવર્ક બાકી છે તો હું એ પેલા પતાવ કે સ્કૂલમાં જઈને મને ગાર્ડ ના ખાવી પડે કે પનિશમેન્ટ નહી મળે બાકી પેહેલા કેવું તો કે સંડે તો આપડે આતુરથી રાહ જોતા હતા કે ક્યારે સન્ડે આવે આપડે આખો દિવસ રમીએ ખાઈએ પીએ મસ્તી કરીએ. મમ્મી પપ્પા સાથે ટાઈમપેન્ડ કરે પણ હવે તો કેવું થઈ ગયું છે કે ઘણા બધા ટ્યુશન ને એકેડેમી તો સન્ડે બી ચાલુ રહી છે એટલે સન્ડે ભી એ લોકોને ભણવાથી છુટકારો મળ નથી એક દિવસ આખા વીકમાં જે લોકોને શાંતિ મળે તે બી હવે નથી મળતી કે સન્ડે નું બી બધા સ્કૂલ ટ્યુશન માંથી હોમવર્ક આપી દે છે કે ઓ ચાલો વીકેન્ડ આવે છે સેટર્ડે સન્ડે ચલો તમે આટલા આટલા વસ્તુ કરી આવજો ને એ એ લોકોને એટલું બધું હોય છે કે આખો દિવસ એ લોકો કરીએ ને તો એ લોકો પરવારી દે છે. એના પછી એ બધી વસ્તુ એ લોકો નહી કરી જાય તો પાછી ઉલતાાની ડબલ પરીશમેન્ટ એટલે એ લોકોએ મજબૂરીમાં સન્ડે બી હોમવર્ક કરવું પડે છે. એટલે એનાથી આપણે બાળકોને જોઈએ તો બાળકોની હેલ્થ પર બી અસર પડે છે. પહેલા માં કેવું હતું કે પહેલા બાળપણમાં આપણે કે શું કરતા સન્ડે હોય તો સવારે મોડું ઉઠવાનું પછી નાઈ ધોઈ લેવાનું નાસ્તો કરીને ભગવાન ના દર્શન કરવા જવાનું દર્શન કરીને આવતા થોડું ઘણું મસ્તી કરવાની ખાવાનું બાર જ તરા પછી ઘરે આવીને થોડું ઘણી મરમવાનું કે તરા જે હોમવર્ક બાક્યું તે પછી આખો દિવસ આપણે ફ્રી મસ્તી જ કરતા હોઈએ સન્ડે હોય એટલે પપ્પાને એ લોકો ભી ઘરે હોય એટલે બાર ફરવા બી જવાય કરાય મુકાય એવી રીતે હોય એટલે આપડો સંડે એમ શું કેવાય સારી રીતે મોજ મસ્તી માં નીકળી જતો હવે ના બાળકોને જોઈએ તો એવું લાગે છે કે આ લોકો સંડે શું જ એન્જોય કરે છે. આખો દિવસ ભણવામાં ભણવામાં ભણવામાં. ને પછી જો ટાઈમ મળે તો એ લોકો રમતા નથી એ લોકો ખાલી ફોન લઈને બેસી જાય છે. કે રીલ સ્ક્રોલ કરે છે કે મૂવી જોય છે કે સિરીઝ જોય છે. આપડે કેવું હતું કે આપડે જયારે બાળપણ નાના હતા ત્યારે આપડે શું કરતા ફ્રી પૈડા ની કેે રમવા માટે ચાલો તે વા તે સમય નો વાત બી અલગ છે કે તે સમયે મોબાઈલ નો તો કઈ ઉપયોગી ની હતો મોબાઈલ હવે તો કેવું છે કે મોબાઈલ જ એક આખું પાટ અ ભજવે છે કોઈ બી સ્ટુડન્ટ કે કોઈ બી માણસ ની લાઈફમાં કે કઈ બી તકલીફ પડી તો મોબાઈલ એ જવાબદારી પૂરી કરે છે જેટલી એ લોકો ના ફ્રેન્સ પૂરી નથી કરી શકતા એટલું મોબાઈલ એ લોકોની જવાબદારી પૂરી કરે છે. અગર આપણેે જોઈએ તો કૂક સાથે આપણે કશે અ મતલબ શું કેવાય કે બાળપણમાં આપડે કેવું હતું કે મોબાઈલ વગર મોબાઈલ તો હતા જ નહી આપડે નાનો સેમસેન્ગ ફોન જ હતો એબી મમ્મી પપ્પા પાસે આપણી પાસે પ્રશનલ ફોન તો હતા જ નહિ. તો ત્યારે આપડે કેવી રીતે મસ્તી કરતા મજા કરતા રમતા ખાતા એક બીજાના ઘરે જતા ત્યાં મસ્તી કરતા પણ હવે તો એવું કશું રહ્યું જ નથી. હવે તો કેવું થઈ ગયું છે કે બસ બાળકો આવે ખાય પીએ હોમવર્ક કરે, થોડું ઘણું ફોન જોઈ ને સુઈ જાય. એટલે એ લોકો રમ રમતા બી નથી ને એ લોકોની હેલ્થ પર પણ ઘણો અસર પડે છે.
સો ટકાની વાત છે હેલ્થ ની વાત કીધી ને એ તો મને હજુ પણ યાદ છે. કે વેકેશનની અંદર કોઈ પણ જાતનું ભણવાનું કામગીરી કરવાની કઈ જ નહી. બસ રમવાનું રમવાનું રમવાનું મામાના ઘરે જવાનું. માસીના ઘરે જવાનું આમ ફરવાનું તેમ ફરવાનું પણ હવે તો કેવું થઈ ગયું છે બાળકને કે ભાઈ જે સબ્જેક્ટમાં એ વીક હોય ને એ સબ્જેક્ટ ના ટ્યુશન એને શું કરે વેકેશનમાં એને એસ્ટ્રા કોચિંગ ક્લાસમાં મોકલી આપે. એટલે બિચારાને વેકેશનમાં પણ ભણવાનું હોય છે. એટલે મને કેટલીક વાર બાળક પર દયા આવે કે એ ભલે નબળું છે વીક છે. નથી ભણી શકતું તો એની સજા આટલી બધી મોટી હોય શકે. કે એને એનું વેકેશન એનું બાળપણ એનાથી છીનવી લેવામાં આવે. ને કઈ પણ કરાવવામાં ના આવે એનાથી તો બાળક ના માઇન્ડ પર જે અસર થાય ને તો ફ્યુચરમાં એ બાળક મોટું થઈને જે એચિવ કરવાનું હોય અથવા જે એનો ગોલ હોય ને એ ગોલ પરથી એ સાઈડ પર ખસી જાય છે. અને કઈ કરી પણ નથી શકતો, તો આપણે બાળકો બાળપણની છીનવવું જોઈએ એની સાથે એને જે રમવું હોય જે કરવું હોય તે કરવા દેવું જોઈએ અને આપણે એની મદદ કરવી જોવે મારું બાળક છે ને થોડુંક વીક છે ભણવામાં. એ પહેલા વીક ની હતું પણ હમણાં કોરોના વખતે ઓનલાઈન જે ક્લાસીસ આયા ને એના લીધે એ વીક પડી ગયું. તો એ આજની તારીખમાં પણ એ વસ્તુ મને નડે છે કે ભાઈ એ હવે એને શું કેવું કે લખવાનું બહુ કંટાળો આવે કારણ કે ઓનલાઈન એક્ઝામ આપી બે ત્રણ વરસ. ઓનલાઈન ક્લાસ કર્યા એટલે હવે ચાલુ ક્લાસમાં પણ એને બેસવાનો બહુ કંટાળો આવે છે. તો મે એની અસર એટલી બધી થઈ છે ને તો મને દુઃખ થાય કે અ બાળકનું બાળપણ આપણાથી ની છીનવી શકાય કે ભાઈ ભલે બાળક નબળું છે. તો એને વેકેશનમાં તો આપણેે રમવા જ દેવું જોઈએ ભલે પછી જે થાય તે જોઈ જવાશે. અથવા તો મોટા થશે એટલે એ જાતે જ પોતાની જાતે બધું કરી લેશે એમ તો બાળકને જો રમવા દઈએ ને તો ઓટોમેટિ કજ એનું માઈન્ડનું ડેવલોપિંગ થાય છે અને પછી હોશિયાર થઈ જતો હોય છે.
સો ટકા સાચી વાત છે કે આપડણે જયારે નાના હતા ત્યારે આપડણે આખો દિવસ રમતા તો અત્યારે આપણને ઘણી તકલીફી ઓછી પડે છે કે ઘણા બધા બીમારી હોય છે તેથી આપણને ડાયબિટીસ છે. કેન્સર છે. એ બધા આપડે રમવાથી અલગ થઈ જાય છે. જયારે અત્યારના છોકરાઓને જોઈએ તો એ લોકો આખો દિવસ મોબાઈલની ગેમમાં જ પડી રહેલા હોય છે. તો જયારે આપડણે આ બધું જોઈએ ત્યારે એવું થાય કે આપડણે રમતા કરતા મૂક તા આપણું કેવું બાળપણ હતું ને હવેના છોકરાઓ નું કેવું બાળપણ છે. પેલા તો કેવું હતું કે ફોન પર અગર બહુ વરસાદ પડે તો અ રજા આપી હતા પણ હવે કેવું થાય કે બહુ વરસાદ પડે ઘરે મૂકે તો સીધા ઓનલાઈન ક્લાસ કરાવીદે એટલે સ્કૂલ ન બગડે ને અત્યારે છોકરાઓનુ ભણવાનું એજ્યુકેશન સિસ્ટમ એટલું ખરાબ થઈ ગઈ છે કે અ એ લોકો બિચારા ભણવામાંથી ઊંચા નથી આવી રહે તા ને પછી બી એ લોકો મહેનત કરે તો બી એજ્યુકેશન સિસ્ટમ એવી થઈ ગઈ છે કે લોકોના માર્ક્સ નથી આવતા એ લોકોથી એને ટેન્શન થઈ જાય છે એ લોકો વધારે ટ્યુશન જાય છે. વધારે ફ સ્ટડીઝ પર ફોકસ કરે છે તેનાથી એ લોકોનું ફિઝિકલ ડેવલપમેન્ટ નથી થતું. આપડા ટાઈમે કેવું હતું કે થોડુંક ભણવાનું ઈઝી હતું તો આપડણે કેવું રમતા, કરતા, મૂકતા આપડે અ બધી ગેમ્સ સ્પોર્ટ્સમાં આગળ જતા હતા પણ હવે તો એવું કઈ થતું જ નથી. તમારી સાથે આ ટોપિક પર વાત કરીને ખુબ મજા આવી. થેન્કયુ. બાય-બાય.
બાય-બાય. થેન્ક યુ.